સરસ.
બસ કઈની જો મારા મામા ની છોકરી કેનેડા જવાની છે તો એને મૂકવા જવાનું છે.
ઓ એટલે ફોન ની કરતી?
હમ્મ એ બધી એને જવાનું હતું તો બધા કામકાજમાં વ્યસ્ત હતી એના માટે.
ઓ સરસ સરસ તારે ક્યાં જવાનું તો?
કઈ નહી હું તો ભારતમાં છું હું નથી જવાની કયાય.
અરે ના ના એટલે એમ એમ તો આજકાલ ઘણા લોકોને વિદેશ જવાનું સપ પનું હોય, એટલે મને લાગ્યું કે તારે બી જવાનું હશે તો વિચારવું હશે મે કઈ?
હા સાચી વાત છે, ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જાય અને પછી નો અને નોકરી માટે પણ જાય પછી અમુક લોકો તો કાયમ ત્યાં જ રહેવાનું પસંદ કરે.
હા એજ ને તારી બેન શેના માટે જાય છે?
હા એ તો અત્યારે તો અભ્યાસ કરવા માટે જ જાય છે. પણ મને લાગે કે ત્યાં જ સ્થાયી થયી જશે.
હા ત્યાં અભ્યાસ કરતા કર સાથે સાથે પાર્ટ ટાઈમ જોબ પણ કરવી જ પડે અને ત્યાં ગયા પછી લોકોને અહીંયા આવવાનું ગમતું જ નથી.
હા તેની રહેણી કરણી ને બધું જોઈને કોઈ અહીં આવવાનું પસંદ કરતું હોતું નથી.
હા એ જ ને. તને શું લાગે ભારતમાં રહેવું સારું કે વિદેશમાં?
મારા મત મુજબ કે બંને ના ફાયદા અને પડકારો તો હોય જ છે કોઈ જગ્યાને આપણે સંપૂર્ણપણે ખરાબ બી ના કહી શકીએ અને કોઈ જગ્યાને સંપૂર્ણપણે સારી બી ના કહી શકીએ.
હા સાચી વાત છે. તો પેલા વિદેશમાં રહેવાના ફાયદા હતા તને ખબર છે કે શું ફાયદા હોય ત્યાં રહેવાના?
હા, વિદેશમાં શિક્ષણ વ્યવસ્થા ખુબ જ સારી હોય છે ત્યાં આધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ હોય છે. ત્યાં કોઈ બી નોકરીનો ઊંચો પગાર આપવામાં આવે છે અને ત્યાં સારી જીવનશૈલી મળે છે. છે અને ત્યાં કામનું ખુબ મૂલ્ય હોય છે. ત્યાં બધું વાતાવરણ બી એટલું બધું પ્રદુષિત હોતું નથી જેટલું આપણા ભારત માં હોય છે. તો એ બધા ઘણા ફાયદા છે ત્યાં રહેવાના.
હા અને ત્યાં તો ટ્રાફિક ના નિયમોનું પણ એટલું જ પાલન થાય છે અને ત્યાં વધારે ટ્રાફિક ના નિયમોનું પાલન કરવામાં આવે. કે સારી સ્વચ્છતા પણ હોય અને સરકારી સેવાઓ પણ ઝડપી મળે.
હા ત્યાં લોકો સમય નું મહત્વ સમજે છે ત્યાં હરેક કામ સમયસર થાય છે તેઓ લોકો નિયમોનું પાલન કરતા હોય છે જે ભારતમાં નિયમોને અવગણ અવગણવામાં આવે છે તો ત્યાં થતું હોતું નથી બધા ચોક્કસપણે નિયમોનું પાલન કરેને જો ના પાલન કરે તો તેમને તરત જ દંડ આપવામાં આવે છે.
સાચી વાત છે અને ત્યાં વધારે પ્રમાણમાં ટ્રા ટ્રાફિક ના નિયમોને વધારે માન આપવામાં આવે છે. કે ત્યાં તે વધારે જો મહત્વનું છે.
હા સાચી વાત છે. તું મને ત્યાંના રહેવાના કોઈ ગેરફાયદા કહી શકે?
હા તેનો સૌથી મોટો તો ગેરફાયદો એ છે કે પરિવાર થી દૂર રહેવું પડે. કે આપડા ભારત જેવા તહેવારો ના થાય લગ્ન કે કોઈ મુશ્કેલીમાં પોતાના લોક લોકો ને સાથે ન હોવું એ ખૂબ જ મુશ્કેલ બને અને એક એક મોટો પ્રોબ્લેમ તો એ જ થાય કે પરિવાર થી દૂર રહેવું ઘણા લોકોને એવું હોય છે કે એકલતા વાળી જિંદગી નથી ગમતી હોતી ને ઘણા લોકોને હોય છે કે એકલતા વાળી જિંદગી ગમતી હોય એટલે આ પરિવારથી દૂર રહેવું એ પોત પોતાના પર જાય છે કે લોકોને કેવી રીતે રહેવું ગમે છે.
હા સાચે દિવાળી, નવરાત્રી, ઉત્તરાયણ, હોળી જેવા પ તહેવારો પરિવાર સાથે જ ઉજવવાની મજા આવે છે. જો આપણે ત્યાં હોઈએ તો આ બધા તહેવારો આપણે મિસ કરી દઈએ છીએ અને ત્યાં એક ખુબ જ એક એકલતા નું જીવન લાગે છે.
સાચી વાત અને બીજી વાત એ છે કે દરેક દેશમાં નવી ભાષા અને નવી સંસ્કૃતિ સાથે પોતાને ટાળવું સહેલું નથી. કે આપણેે ત્યાં જઈને એમના જેવા બની જઈએ ખાવાનું સવારનું સાંજે ખાવું પડે. ત્યાં તો રેડીમેડ રોટલી પણ હોય છે, કે પછી આપણેે ઘરે લાઈને એને ખાલી શેકવાની જ હોય. આ બધી ઘણી બધી મોટી મોટી મુશ્કેલી મુકેલીઓ ત્યાં પડતી રહે છે. એટલે પોતાની ત્યાં વસાવું સહેલું નથી.
હા, સાચી વાત છે. હવે, જયારે ભારતની વાત કરીએ. તો ભારતની મોટી તાકાત અને સંસ્કાર છે. અહિયાં લોકો બધાની બીજાની મદદ કરે છે, ત્યાં બધા એટલું બધું બીજાને હેલ્પ કરવામાં માનતા નથી, જેટલું ભારતમાં એ માને છે. અહિયાં વિવિધ સા સંસ્કૃતિઓ અને પરંપરાઓ છે. દરેક રાજ્યની પોતાની ઓળખ છે. પછી અલગ અલગ ખાવાનું મળે. જેમ કે ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, રાજસ્થાની, બંગાળી આ બધું ધું અહિયાં જ મળી રહે, ત્યાં મળી રહે. તે પોસિબલ નથી.
સાચી વાત છે. ને, ત્યાંના લોકો તો બસ પોતાની નોકરી ધંધામાં જ વ્યસ્ત હોય છે. તમને એવું પણ ખબર નથી હોતી કે પાડોશ આડોશમાં કોણ રહે છે. તે વસ્તુની પણ તેમને ભાન નથી હોતું કે તહેવાર છે, કે તો આપણે, આપણા ભારતમાં કેવું હોય. તહેવાર છે, તો આજુબાજુ વાળા હોય. બધા જ હળીમળીને તહેવાર મનાવીએ. કઈ બી પ્રોબ્લેમ થઈ હોય, કોઈ એકના ઘરમાં તો પણ બધા આવીને ઊભા રહી જાય. ત્યાં એવું કઈ જ હોતું નથી. એટલે ત્યાંની જિંદગી ખુબ જ એકલતા વાળી હોય છે અને ખર્ચની વાત કરીેને તો પણ ઘણા શહેરોમાં ભારત, વિદેશ કરતા વધુ સસ્તું પડી શકે છે.
હા, વિદેશમાં ભારતની કમ્પેરિઝનમાં ખુબ જ ભાવ હોય. કોઈ બી શાકભાજી બી લેવા જાવ તો એ ભારતમાં ખુબ જસ્ત મળતી હોય છે, પણ વિદેશમાં તેના ભાવ ખુબ જ ઊંચા હોય છે.
હા, વિદેશમાં બધું ફ્રોઝન કરેલું મળે અને તને ખબર ખાવાનો ટેસ્ટ પણ આપણા જેવ તો ના જ આવે, ત્યાં બધું જ વસ્તુ આમ ફ્રોઝન કરેલી જ હોય કે તમારે અને ત્યાં જેમ ભારતમાં લોકો ટાઈમ સવાર સાંજ જમે. ત્યાં તેવું પણ કોઈ ના જમે. બસ સવારે નાસ્તો નોર્મલ નાસ્તો કરી લે ને, સાંજે જ જમે. અને આપણા ભારતીયો જેટલું તો ના જ ખાય.
હા, સાચી વાત છે. તારી પણ ભારતમાં પણ કેટલી કેટલીક સમસ્યાઓ છે. જેમ કે ટ્રાફિક પ્રદૂષણ વસ્તી અને કેટલીક જગ્યાએ બેરોજગારી જેટલી રોજગારી વિદેશમાં પ્રાપ્ત થાય છે, જેટલું મૂલ્ય તે લોકો કામને આપે છે. કેટલું ભારત- માં દેખાતું નથી. અહિયાં પ્રદુષણ બી ખુબ જ હોય છે. શિક્ષણ શિક્ષણ બી વિદેશ કરતા ખુબ જ પાછળ છે.
સાચી વાત છે. અહીયાંયા આપણા ભારતમાં ટ્રાફિક અને પ્રદુષણ વધુ જ છે, ત્યાં જેવું, ત્યાં વિદેશમાં ઓછું હોય છે. પ્રદુષણ તો વિદેશ ખુબ જ ઓછો હોય છે. કેમ કે ત્યાં સ્વચ્છતા એટલી હોય અને ટ્રાફિકનો તો તને ખબર છે, ત્યાં બહુ જ મહત્વ તો હોય છે. પણ છતાંય કેટલાક વર્ષોમાં ભારતમાં પણ ઘણો વિકાસ થઈ રહ્યો છે. જેમ કે મે ડિજિટલ પેમેન્ટ સ્ટાર્ટઅપ્સ અને વધુ નવી તકો આવી રહી છે. એટલે ભારત પણ હવે ધીમે બરાબર થઈ રહ્યો છે.
હા, ઘણા લોકો જેમ કે વિદેશમાં કામ કરીને, પછી ભારતમાં રોકાણ કરે છે.
હા, તેને કારણે ભારતનો વિક વિકાસ થાય છે. કે વિદેશમાં જેટલી જેટલી ટેકનોલોજી છે ને, હવે તે પણ ભારતમાં ધીમે ધીમે થતી જાય છે. એટલે ભારત પણ વિદેશના એક વખત થઈ જ જશે.
હા, તારી વાત સાચી છે. આપણા ભારતના યુવાનો બધા એકજુટ થઈને તેના ઉપર કામ ખુબ જ કરે છે, કે ભારત બી ઊંચું આવી શકે.
હા અને કેટલાક લોકો એવું પણ માને છે કે વિદેશમાં કમાઈને અંતે ભારતમાં આવીને રહેવાનું શ્રેષ્ઠ વિકલ્પ છે કારણ કે તમારી જેટલી ચાલતી ઉંમર છે તેમાં તમે કામ કરી શકો છો. કે તમે ત્યાં જઈને આખો દિવસ તમારે કામ કરવું ઘણા પૈસા ભેગા કરી દેવા અને પછી તે પૈસા ભારતમાં આવીને તમે વધારેમાં વધારે ચાલી શકો જ્યારે ભારતમાં તમે જેટલું કમાવો છો તેટલી તમ તેટલી કમાણી તમને ઓછી મળે છે પરંતુ તમને પરિવાર મળે છે જ્યારે વિદેશમાં તમને ભારતના બરાબરીમાં વધારે પૈસા મળે છે કામ કરવાના અને ત્યાં બધુ શાંત હોય છે એટલે તમને ભારત જેટલો થાક લાગે નહીં પણ ત્યાં એવું છે. કે આપણે આપણા પરિવારને ભૂલવો પડે.
હા સાચી વાત છે છેલ્લે પોતાના પોતાના દેશ અને લોકોની યાદ તો આવે જ ને મને લાગે જ્યાં સન્માન શાંત તેને ખુશી મળે ને એજ સાચી જગ્યા છે આપણે ખાલી પૈસાને જોઈને કોઈ બી પ્રકારનો નિર્ણય ન લેવો જોઈએ.
હા હું પણ એજ માનું છું કે માત્ર પૈસા માત્ર પૈસા માટે નિર્ણય ન લેવો જોઈએ જ્યાં આપણું મન શાંત રહે તે જગ્યા આપણા માટે સારી કહેવાય.
હા જો કોઈ વિદેશમાં સારી તક મળતી હોય તો મારા મત મુજબ આપડે જરૂર જવું જોઈએ પણ તેને આપડે ત્યાં જ સ્થાય ના થઈ જવું જોઈએ. આપડે આપણા દેશને ક્યારે ના ભૂલવો જોઈએ.
હા સાચી વાત છે અને જો ભારતમાં રહીને પણ સારી કારકિર્દી બ બનાવી શકાય તો એ પણ ગૌરવની જ વાત છે કે આપડે ભા ભારતનું જ નામ રોશન ના કરીએ તો વિદેશ માં જઈને વિદેશી બની જવું એના કર તો ભારતમાં રહીને પરી પરિવાર સાથે આપ આપણું જો ગૌરવ વધતું હોય તો આપડે અહિયાં જ રહેવું જોઈએ.
હા જેમ કે ભારતમાં આજે આઈ ટી હેલ્થકેર છે બિઝનેસ, એજ્યુકેશન સ્ટાર્ટઅપ્સમાં ઘણી બધી તકો મળી રહે છે. કે ત્યાં આપણને રોજગાર ખુબ જ પૂરો પાડી અને તેની સેલરી પણ વિદેશ જેટલી જ હાલ હાર પૂરતી મળે છે.
હા એટલે નિર્ણય પોતાની જરૂરિયાત પરિવાર અને જીવનના લક્ષ્યને ધ્યાનમાં રહીને લેવો જોઈએ અને એક વાત તો ચોક્કસ જ છે કે દેશ કોઈ પણ હોય મહેનત અને સફળતા મહેનત વગર સફળતા મળ તી જ નથી એટલે આપણે અહિયાં રહીએ ભારતમાં કે આપણે વિદેશમાં રહીએ મહેનત તો આપણે કરવી જ પડે.
હા હું કોઈ તક મળે તો વિદેશ નો અનુભવ આપડે જરૂર કરવો જોઈએ. પણ પોતાના મૂળને ભૂલીને ક્યારેય તેવા અનુભવો ના થઈ શકે આપણા પરિવાર અને સંસ્કૃતિને આપણેે મહત્વ આપવું જોઈએ.
સાચી વાત છે તારી વિદેશમાં જવાથી જીવન આપોઆપ જ સરળ બની જતું હોય છે. ત્યાં પણ મહેનત શિસ્ત અને જવાબદારી જરૂરી જ છે.
હા સાચી વાત છે આપડે ભારતમાં રહીને પણ તે વિશ્વ સ્તરનું કામ કરી શકીએ છીએ.
હા એટલે વિદેશ સારું કે ભારત તેને એ ક જ જવાબ નથી એકઈ જવાબ નથી તારો.
હા સાચી વાત છે તે દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય સ હોય કેમ કે દરેક વ્યક્તિના મંત મંતવ્ય બધા માટે અલગ અલગ હોઈ શકે છે.
હા તારા માટે કેવું છે.
હા જો મને તક મળે કે હું વિદેશમાં જઈ શકું તો હું ખુબ ચોક્કસથી અનુભવ કરીશ. બટ હું એવું નહી કે ત્યાં જ સ્થાયી થઈ જઈશ હું મારા હું મારા પરિવાર થી દૂર- રહી શકતી નથી એ વાત એ છે એટલે હું વધારે ભારત- માં રેવાનુંજ પસંદ કરીશ.
હા મારે પણ એવું જ છે પરિવાર અને સંસ્કૃતિ ખુબ જ મહત્વના છે એટલે હું પણ ભારતમાં રહેવાનીજ- પ્રથમ પસંદગી આપું.
હા સાચી વાત છે તારા જોડેથી આજે ખુબજ જાણવા મળ્યું મને.
હા સાચી વાત છે ને અંતમાં તો એટલું જ કહી શકાય કે સુખ માત્ર જગ્યા થી નથી મળતું- પરંતુ પોતાના વિચાર મહેનત અને સંબંધોથી મળે છે એટલે જ્યાં- પરિવાર સંબંધ હોય ત્યાંજ આપડે રહેવું જોઈએ.
હા સાચી વાત છે સારું ચલ પછી મળીએે.
હા સારું સારું ચલ.